બોલો કઈ નઈ અત્યારે બેઠા આરામથી.
એવું છે રવિવાર છે એટલે એમને.
હા હા.
હું આજ વાડીયે ન જ જઉં.
વાડીએ જ આવું હું કે વરસાદ આગળી આવ્યો છો ને ઘડી પેલા.
એવું છે વરસાદ શરૂ છે એ બાજુ?
ચાલુ છે એટલે બધા પૂરો પૂરો ખ્યા કે વરસાદ બંધ થાય. ચેક આટો મારીએ હા હા.
ઓહ વરસાદ અહીંયા વરસાદ આવતો નથી તમા જ્યાં ખૂટતો નથી.
હા હા અમારે કેટલા દિવસે ચાલુ છે લગાતાર.
મારે અહી એક અઠવાડિ આવ પછી દેખાણ જ નથી.
એ સય તો હું ક આખા ખેતરું ફરી દીધા જમ.
ઓહોહ સતત શરૂ થઈ જાય ને.
થક જ ચાલુ છે પાંચમ છ પાંચમ છઠોથી છે.
એવું છે.
હા.
હ હા.
હ મારે ઘરસે ને આમ ગામ એની પાસમાં અમે ખારો છે રાખો ઘરા જ.
એ આમ છે હા હા.
એટલે હું કઈ એટલો વરસાદ થી લગાતર પડે કાં જાય પાણી.
હા એ આશીર્વાદ છે.
પછી હું કે ઘડી તાડી પા અડધી કલાકમાં વરા પતી. તમી કઈક વાડી આટો મારી જોઈ આવી હું છે. પાસો ચાલુ છે જ પા હા તે બધા બેઠી જયા અત્યારે તો.
તો હવે હું જાઉં કે પછી આજ ના દી રેવા દેવ.
આથી જોઈએે હું કઈ ઢોર બે જ્યા ને આવવું છે નિર્વાહ જવું તો વરસાદ રહે તો બધા જામુ બાકી પછી એકલા
હ છે હ હ
એટલે વરસાદ બ
હાજ અમારે ભ કોલેજથી ના ત્યાંય બેઠા
એવું છે. કીધ થાગેમ હા ઘ છે કે હ હ
તેર હજાર
એ આવું છે એટલે રૂમ્યા હોય એમ ને
બ ફાઈ બધ બધા બેઠ
એ હું કય વસાદું કે તમારે
વાટસન કઈ નથી અમારે તો
ઓહ તો સારું કે તોઈથી લઈ જાાવ થોડોક કામ કરો
હા એ વાત હ છે. થોડોક લઈ જઈએ તો ત
હા બારું મુકાય કેટલા દિવસે સૂર્ય જ નથી, નીકળ ઓલું શું કે વાદળ અને વરસાદ વરસાદ
અમારે વાદળ નથી.
એ હવું
હ એટલે પેડ્યો હતો એયો વરસાદ બહ દુનિયા નો એક અઠવાડિયું પેડ્યો હતો.
એ એમ છે.
તો પછીનો ને બે અઠવાડિયા દેખાણો જ નથી.
એવું આ
સાચા આવતા નથી.
હા હોય એમ ને તમારે વરસાદ અરે સાં તો હું કે ચોથક માસ મો દિવસે આ સખત ચાલુ જ છે.
એવું છે.
હા રો પણ નામ જ નસ તો
હા હા
પણ હું કઈ આપડે તો અહીંયા ઘેર હોય તો એટલે વાંધો ન આવે
હા
હવે હું ક વરસાદ બ્રેક એની વાત જોઈએ. હા લલે બોલાવે કે છે વરસાદ રોકાય બોકાય તો આટો મારીએ થોડો ઘૂંકાય કપા વાવાનું બાકી છે ભઈ આવી
ત્યા હજી વાવવી
વાઈ દીધો કે હું કે એમાં અડધો વિીગયો કોરામાં વાયો છે વિગયો નોગયો તે જગ્યાએ વાવાનો છે. હા એટલે એમાં બે ત્રણ જણા ને જરૂર પડે વધારે તો ન પડે
હ
કે હવે હું કઈ? વરસાદ ર એની વ્યાક્યા છે, બાકી હું બધા નાતા નાતા તોરને રવા
હા નઈ હા દિવસ
હા હા અહીંથીમ કે અમારે ખેતર પા બહુ આખું થાય એટલે વાર લાગે.
હ હા.
હા.
એવું છે.
હા તમારે શું કે કઈ બાજુ છેો તમે
અમને આી જુનાગઢ માં છે.
એમ
કોલેસ કે.
વરસાદ તો ધબડક છે એમ ને તમારે.
હમ અમારે દેખાતો જ નથી ગ પર.
એ છે તો તો કં ગીતના તો થોડ કોઈ જતા હ ન
ના ના ખાલી જાય ભાવનાથ ફરવા.
હા!
દ ના ન ચડી જ થોડોક વરસાદ સારો થઈ જાય ને.
હા!
ત જાઉં જ.
એડ વરસાદ રાખ બેઠાય તમે એમ ને.
બધા વર્ષો બાકી જ બેઠા.
એ એવું છે. આપડે બધું સારું છે. કીશું આપણે ઉનાના એરિયામાં.
એવું છે હા. હ હ હરે હોય ઠીક. હા બીસ હાલે. બીજું વાર ચાલે. પેલું વાર તો પૂરું થઈ ગયું.
હા!
વેલું વરય ને વેરાવળ માં હતું.
હા હા!
એમાં હુ છે કે, મેં ફોર્મ ભેર્યું હતું ને એ ત્યારે. એટલે પેલા રાઉન્ડ પેલા રાઉન્ડમાં નતું, વેલું બીજા રાઉન્ડમાં મેળ્યું વહેલું તું. એ પછી મારો બાઉદિનમાં વારો આવ્યો જ નહી.
હા!
એટલે પછી એને, મેં વેરાવળે એડમિશન લીધું. ને પછી બે જેમ કેયા.
હા!
પછી ગેટી કે એવું કઈ હતું નહી. એટલે પછી મેંને ટ્રાન્સફર કરી નાખ્યું બઉ દિનમાં. એવત એ્યારેને બાઉુદીિન માાલ.
એમ છે.
હા!
બોલો બોલો કથી.
હું આલે તમારે?
અમાર કાર અમાર જોટાણ ત બેઠા આરામથી.
હા હા!
તમા તમારે હ વાસવાનુંન કે માલે?
વાસવા બધું સારું હાલ હમણાં તો વાંતા હ નહીં. કેમ કે પ્રેક્ટિકલ કે એવું કઈ શરૂું નથી થયું.
હા!
પ્રેક્ટિકલ કે એવું કઈક શરૂ થાય ને?
હા!
તો પછી ત્યારે વાસવાણ થોડુંક સાલુ કર્યું. પછી શું કેવાય કે એક્ઝામમાં નજીક આવીએ ત્યારે
એ એવું છે એટલે હું કે પ્રેક્ટિકલ ને બધી સારે તૈયારી કરું.
હમ અત્યારે તો એવું કઈ કામ હે નહી તો શું કર?
રૂમ એવા હોય ત. તમારે કોમર્સ ની પણ કોલેજ છે કું છે?
કોમ હા કો કોમર્સ ની નથી.
હા!
ાલી આર્ટસ ને, સાયન્સ વાળા ની જ છે.
એ આવું છે.
હા!
બે જણા.
કોમર્સ કોલેજ નથી.
એ એવું છે.
હમ!
મને તં ત્રણે ત્રણ લાગે ને, મોટી બધની બનેલી છે ત.
હા એટલે આમ મોટી લાગે પણ તણે તણ નથી ખાલી. છે ને આર્ટસ ને કોમર્સ કોલેજસ છે હા કોમર્સ આર્ટસ સાયન્સ કોલેજ
એમ છે એટલે બેસ છે ખાલી હને.
હા. સવારે શું ભણવાનું છ ભણવાનું છે? એવું છે હ.
તમારે કક ઓેલું એટલામાં કક ઓલું હતું. હલો રાયડું નની બધું હતું ખબર હોય તો
હા એ તો બોલે પણ બાજુમાં સુરસ પનવલ છે
હા જો સુરત. નોડી બંધ તન શાલું છે?
એ હમણાં તો કઈક કારણોસ બંધ જાય ગયું એ. એ ખબર નઈ હું તો જે હમણાં યો ને
હં હા.
મારો તોું કે મહિનો થી થ એ.
હા હા.
એટલે હું આવ તો એને તો બને જ.
એમ કે.
હમ.
એટલે કઈ ઓલાથી ઓલા થી બંધ કરેલ છે કે કઈ કારણો
તો. દુર્ઘટના બની હ એનાથી કારણે બંધ કરલું હ.
એ પ અમે આવ્યા છે તો ચાલુ હતું.
બાકી તો એટલે કઈ ખબર નઈ આગેળ હે ને.
હા.
ઓોલો એ ન સૂરજ બોલો આપડ થિયેટર છે.
હા હા.
ઈ શું છે ખાલી બોલું બંધ છે.
એ બાજુમાં હા થિયેટર હતું એ ચાલું છે એમ ને.
હા.
એછ આવ કેમણા કખ. મવી બુવી જોવા જાવું કે?
ના હમણાં તો હજી કઈ નથી હવે ધીરાતલા જઉું બધું.
એ હમણાં એકાદ નવી મુવી આવી ત. મનેને કે તમારે બાજુમાં થાય તો તમે ગયા હોય તો જોવા
એટલે જાઉં પછી નિરાત
તે ઓલું કંઈક બીજું અમે એક ફરવાના સાયન્સ મ્યુઝિયમ કરીન હતું.
હા ઈ છે ને ઈ તો શુ જ છે હમ હા આા એક કારણોસર બંધ થય
એમ છે
જો જોઈએ જ અમી એક વા અમી ને પેલા ખંડીજ ભણતા ને
હા હં.
ત્યારે સ્કૂલ માંથી અમને લઈ જયા ત એ બાજુ.
હા.
બ બધી ફરવાઈ એક દિવસ જ હતું.
હમ.
એક દિવસ બધું ફેરવી જાયી તોમાં
હું કે પણ મજા આવે એમ બધા સ્કૂલ ફ્રેન્ડ હોય ને એટલે
હા એ જ
અમને પાથી લઈ ગયા હતા ને અમે સ્કૂલ ના દોસ્તારો અમાર તો બે દિન હતું
હ હા.
આમે આદેશ કેમ કને અહીંયા આ રમશે ખબર જુનાગઢ માં
હા હા.
નામ રોકાણ જ
એવું છે.
મોટું છે યાદ સર અમ ખબર હો છે.
હ હ હા એવલો છે ભાવનાથ માં જ ને?
હા હા બાપુ નો આશ્રમ છે.
હા.
ના જમવા ને બધું ના ના
એવું છે.
ના રાત રોકાણા પેલે આવ્યા તો પ્રોપર પૂગી ગયાં.
હ હા.
પછી બપોર પછી દાતની બધે ખાલી ફેરે છેેડા પેડા કે એકલી ફેરે પછી બીજે દાખો દી ત્રીજે દવા હોય જાય જ
એવું.
હા.
હા હા.
બે રાત રોકાણા અમે તો
એમ છે.
હા હા.
હમ હમ. બહુ બધી પબ્લિક હતી ત્યાં
હા હું કઈ વિચાર તો છે પણ હમણાં થોડુંક ઘરે કામ છે એટલે નીકળાય એમ નથી.
એવું છે ખેતર નું કામ આવે કા?
હા એ વાવવાનુનું ને થોડુંક બાકી છે ને ઘરે કોઈ નથી હું કે રવાઈ જાય પછી કઈ આંટો મારવા ભાઈ બાજુ
હા હા.
દાતાર તો ચાલુ જ હ ને?
હા દાતા તો સારું છે હવે તો હું કે ઓલું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું આવી ગયું.
એ પછી જવા દે.
હમ રજીિસ્ટ્રેશન કરાવો પછી જવા. હમણાં એક ઘટના બની હતીને ઓ બાળકની
હા હા હા હા એ તો મે સાંભળું છું.
હાથી એના કારણે હ ને પછી કે મોડું કર હતું ીધું બોલો રજીસ્ટ્રેશન વાળું કરી દીધું કે તમે એને રજીસ્ટ્રેશન કરીને જઈ આપકોો
એટલે રજીસ્ટ્રેશન વસ્તુ જવા દે એ ને
હા.
એ છે.
ત્યાં આઈડી કાર્ડ હોવું જોઈએ.
એ એલે આધાર કાર્ડ કે હય તમમે
ના ના તો હે ને બોલો તમે બોલો રજીસ્ટ્રેશન કરો ને
ના આપે.
એટલે આઈડી કાર્ડ છે ને એની રીતે નીકળી જાય.
એ એવું છે.
હા. હા તો વાંધો નઈ કઈ નિરાંતના ફોન કરજો આવો ભાવો તો આવે
હા લ્યો.